હેલો હા મજા માં બેન.
હા હું મજામાં તમે કેમ છો બેન?
બસ જો એકદમ સારું છે હા. આજે તો રવિવાર ની બપોર છે એટલે શાંતિ હોય. તો હું એવું વિચારતી હતી કે આપણે રાત્રે જે રાત્રિનું રૂટીન હોય આપણું ઈ જો વ્યવસ્થિત હોય તો આપડે કેવું બીજો આખો દિવસ કેટલો સરસ જાય છે એમ. જો તમને મારી વાત કરું ને તો અમે રોજ રાત્રે એવું રૂટીન રાખ્યું છે કે સુવાનું હોય ને ઈ પેલા બે ત્રણ કલાક પેલા તો કમ્પલસરી જમી જ લેવાનું એમ એટલે એટલે થોડુંક હલન ચલન થાય ને તો આપડે પાચન થઈ જાય પછી જમીને વાસણ ને એ બધું કામ પતાવીને અમે લોકો છે ને ફેમિલી સાથે બેસીએ થોડીક વાર વાતચીત કરીએ. પછી આખા દિવસમાં શું શું આપડે એક્સપિરિયન્સ જો કે ઓફિસમાં ગયા હોય તો મારા હસબન્ડ એનું કેય પછી બા સ્કૂલમાં જઈને આવે તો મારી ડોટર એના વિશે બધું કેતી હોય એમ. અને પછી પછી બધી વાતો કરીએ ને પછી અમે ટ્રાય કરીએ કે સુઈએ ને પેલા અમે ટીવી કે ફોન ના જોઈએ અડધી કલાક અગાઉ ના જોઈએ મૂકી દઈએ એમ. ઈ પેલા અડધી ફોન મૂકી દઈએ પછી અમે બીજા દિવસે મારી ડોટર ના કપડાં છે સ્કૂલે જવાનો યુનિફોર્મ ને પછી નાસ્તો છે અમુક એવો જે કોરો નાસ્તો હોય ને તો એ બધું રેડી કરીને મૂકી દઉં અને હું તો રેડી કરું પણ સાથે હવે મારા ડોટર ને બી મુ થતી જાય છે ને તો એને શીખવાડું કે ભઈ તું તારા કપડા અ જાતે મૂક તું તારું ટાઈમ ટેબલ જાતે ગોઠવ એમ જે ટીચરે કીધું છે કે ભાઈ કાલે આ લઈને આવજો તો ઈ લઈને આવો એમ. ઈ બધું તું પેક કરીને મૂકી દે તો ઈ પણ મેં એડ કરાયું છે એને ધીમે ધીમે પછી સુતા પેલા અમે લોકો જો ગરમી હોય ને તો ફ્રેશ થઈ જઈએ આપડે હાથ પગ, મોઢું ધોઈ ને એમ કરીએ. બાકી અમે એમ રોજ બ્રશ કરાવી દઉ ઈ લોકોને. અને અમારું છેલ્લું રાતનું રૂટિન હોય ને એનું છેલ્લું કામ કે અમે બધા સાથે બેસીને ફેમિલી એ બધા અને ભગવાન ની અમારા જે મંત્ર આપડે બોલતા હોય ને મંત્ર બોલીએ બધી ભગવાન પ્રાર્થના કરે કે ભઈ હું કઈક ખોટા રસ્તે જતી હોવ ને તો મને અટકાવ જો. અને મને શક્તિ આપજે કે હું સારા રસ્તે આગળ વધી જાઉ એમ. તો આ રૂટીન અમે આવું બનાવ્યું છે ને તો હવે પેલા હવે આવું રૂટીન નોતું બનાયવુ. મતલબ જયારે મારી ડોટર નાની હતી ને સ્કૂલ નોતી જતી ત્યારે અમે આવું રૂટીન તું પણ હવે આ બનાયું છે ને તો એટલો ફાયદો થાય છે ને કે અમે બધા ટાઈમે સુવા લાગ્યા છે. અને સવાર પડે ને તો તમે જુઓ ને કે ઈ લોકો ની એટલી ઊંઘ પૂરી થઈ જાય છે ને તો ઈ લોકો ઉઠીને એકદમ ફ્રેશ થઈ જાય એમ અને આપણે પરરાણે જ પેલા ઉઠવું ઉઠાડવા પડે ને કે ચલો બેટા હવે ઉઠો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે જલ્દી કરો, જલ્દી કરો. તો ઈ ઓટોમેટિક ફ્રેશ થઈ ગયા થઈ ઉઠે છે એમ અને બધું કરે અને આ રૂટીન લીધે છે ને ઈ લોકોની લાઈફમાં ખુદ અમારી લાઈફમાં એટલી બધી ડિસિપ્લિન આવી ગઈ ને કે પેલા આપડે આપડું કામ પતાવી દે આપડે આજ વિચાર્યું છે ને કે આપડે આમ કરશું. તો એમ જ કરીએ એમ એટલું બધું અમને ફાયદો થાય છે તમારે છે કોઈ આવું રા રાત નું રૂટીન કે તમે એવું કઈ ફોલો કરો છો.
હા ચોક્કસ હું પણ હું પણ ફોલો કરું છું. અને દરેક લોકો એ પણ ફોલો કરવું જોઈએ. કારણ કે આપડે રાત્રે જયારે સુવા જઈએ તયારે ઊંઘને છે ને મગજ નો ખોરાક કીધો છે આપડે શરીર માં ખોરાક નાખી બરોબર એનાથી શરીર ઈ પચાવે શરીર ને ઉર્જા મળે તો મગજ ન શું. એટલે વૈજ્ઞાનિકો એ રિસર્ચ કર્યું છે સંશોધન કર્યું છે કે ઊંઘ થી અ મગજ ને આરામ મળે છે. આખા દિવસમાં તમે જે કામ કર્યું છે. અ દ બધાને સાંભળીને નવાય લાગે. પણ ઈ સંશોધન માં એવું લખ્યું હતું કે તમારે જે મહત્વના નિર્ણયો લેવાના છે ને. ઈ મગજ રાત્રે ઊંઘમાં લે છે મોટા ભાગના નિર્ણયો એટલે તમને ક્યારે કેમ થાય કે હું સારા નિર્ણયોને લઈ નથી શકતી. મારો સ્વભાવ હમણાં ચીડચીડો થઈ ગયો છે મને બહુ ગુસ્સો આવે છે મારાથી કઈ કામ વ્યવસ્થિત નથી થતું તો એ રાત્ર્રી નું ખરાબ રૂટીન હોય ને એના કારણે થાય. તમે લોકો જોજો કે અ પહેલાના જમાનામાં વૃદ્ધો બહુ આપણા વડીલો જે હોય એ બહુ વહેલા સોઈ જાય. અને આપણને કે હવે બેટા સોઈ જા લાઈટ બંધ કરી દો બધા સઈ જા. ચાલો નાહી ધોઈ લો ભગવાન નું નામ લઈને સોઈ જાવ.
હમ
તો એની પાછળ પણ એક કારણ હતું. કે રાત્રે તમે વહેલા સુવો તો મગજ ને એકદમ આરામ મળે. તમારું મગજ નિર્ણય લેવા માટે. બીજા દિવસમાં તમારે જે કામ કરવાના છે. એ બધું વિચારે તો એના માટે. ખુબ રાત્રે વહેલું શું જરૂરી છે હવે આજકાલ તો કેવું થઈ ગયું છે મોબાઈલ આવી ગયા એટલે કોઈ કોઈની સાથે વાત ના કરે બધા રાત્રે લાઈટ તો બંધ કરી દે એટલે આમ સુવા માટે બેડમાં બેઠા હોય. લાઈટ બંધ હોય પણ બધા બધા ફોન જ. તા હોય એવું નહી બાળકો મમ્મી પપ્પા પણ ફોન જોતા હોય એટલે તમારી વાત સાચ ચી છે કે રાત્રે તમારે અને હું તો આમ કઉ છું. કે રાત્રે તમારે જો તમારે સારી ઊંઘ જોતી હોય ને તો ભારત ખોરાક ન લેવો જોઈએ ભારે ખોરાક રાત્રે પચવામાં ભારે પડે અને તમે રાત્રે સુૂઓ ને ત્યારે તમને એસિડિટીને ગેસ જેવી પ્રોબ્લેમ થાય ને તો પાચન માં ખુબ એટલે રાત્રે હળવો ખોરાક ખીચડી છે. અમુક હળવા દૂધી નું શાક છે કે રોટલી છે દૂધ છે. આવું બધું તમે પણ લોને બાળકોને પણ લેવાની ટેવ પાડવી જોઈએ એટલે રાત્રે પછી ચમાં પણ ભારે ન રહે ઊંઘ પણ સારી આવી જાય. અને મોબાઈલ ને ટીવી તો સુતા પહેલાના બે ત્રણ કલાક પહેલા ન જ જોવો જોઈએ. કારણ કે એનાથી છે ને ઊંઘનું પ્રમાણ ઘટી જાય છે. તો એનાથી બાળકોને ઊંઘ નથી આવતી ઊંઘ ની ગુણવત્તા વારે વારે ઘણા એમ કે મારી ઊંઘ તો બઉુ તૂટી જાય હું અડધી કલાક સૌ પછી પાછો ઉઠી જાઉ. એવું નથી હોતું તમે મોબાઈલ જવો ને એની રોશની ના કારણે તમારી ઊંઘ બગડી જાય. બરાબર ને બેન સાચી વાત ને.
સાચી વાત છે અને આજે તમે કહો ને મોબાઈલ ની ટેવ એની તો એના ઉપર છે ને કેવું સંશોધન બી થયેલું છે. કે જે મોબાઈલ ને ટીવી માંથી બ્લ્યુ લાઈટ નીકળે ને ઈ આપણને મગજ ને છે ને એવું સંકેત આપે કે ના હજી સુવાનો ટાઈમ નથી થયો એમ હજી તમારે જાગવાનું છે તમારે જાગવાનું છે. એટલે તમે જોજો તમે બહુ ફોન યુઝ કરતા હોય કે ટીવી કન્ટિન્યુ ઘણા દિવસોથી યુઝ કરતા હોય ને તો આપડે ઊંઘે મોડી આવે અને રિસર્ચમાં એમ પણ છે કે જે ઊંઘ મોડી આવે સવારે ઉઠવાનું તો ટાઈમે ઉઠવું જ પડે એમ એટલે ઊંઘની ગુણવત્તા તા એટલે એની ક્વોલિટી ઘટી જાય. અને આપણને છે ને માનસિક ભી તણાવ આવે કે મારી ઊંઘ પૂરી નથી થઈ ઊંઘ પૂરી નથી થઈ કારણ કે આપડી ઊંઘ જો પૂરી થાય ને તો બાળકોમાં તો ખાસ કરીને કે લોકો ને યાદ શક્ સારી થઈ જાય એમ એ લોકો ફોકસ કરતા થાય એના કામમાં જે ભણે છે એ એમાં એકાગ્રતા ર એકાગ્રતા રે અને ઈ મેન્ટલી તો ઠીક છે પણ ફિઝિકલી એટલા સ્ટ્રોંગ બને કે લોકો કોની ઈમ્યુનિટી પાવર હોય ને જે રોગ પ્ર્રતિકારક શક્તિ ઈ સારી બને એમ પછી ઘણી પેલા અમે રૂટીન બનાવવાનું મેઈન રીઝન શું હતું ખબર છે કે પેલા આવી રીતના છે ને અમે ફોન જોતા ને કઈક ટીવી જોતા હોય હોય એને એ કરતા હોય ને પછી જોવ ને તો મારી છોકરી છે ને ચીડચીડી થઈ જતી ત્યા વાત વાતમાં ચીડાઈ જાય કે ના અને પછી આપડેને એમ કને ચલો બેટા બહુ મોડું થઈ ગયુંું ફોન મૂકી દય તો એ ચીડાઈ જતી હતી અને એની વાત એ સાચી હતી કારણ કે બધા ઘરમાં ટીવી જોતા હતા તો એ એક શું કામ બાકી રહમ પછી અમે આ રૂટીિન કર્યું ને તો હવે એનો ધીમે ધીમે છે ને મૂળે સારો થઈ જાય છે એમ માને છે અમારી વાત કે ચલો બધા કરે છે ને તો કક આપડા ફાયદા માટે જશે એમ તો હૂડ સારો રહેશે એ લીધે એની ઊંઘ પૂરી થઈ જાય છે પેલા જે થાક લાગતો હતો ને એ નાની નાની વાતમાં થાકી જાઉં છું કે ક્યારેક ભૂલી જાય કે મારે આ કરવાનું તે કીધું છે કારણ કે ધ્યાન જ ના હોય તો ભૂલી જાય તો બધી વસ્તુ માં એને બહુ ફેર પડ્યો છે આજે અમે બનાવ્યું છે ને અ રાતનું ટાઈમટેબલ એક બનાવી દીધું છે શીડ્યુલ એને લીધે બહુ ફેર પડી ગયો છે એમ અને આપડ રિસર્ચ પ્રમાણે તો એ બી છે કે તમે જો રોજ એક ટાઈમ એટલે આમ આપડે કેવાય ને કે દસ વાગે એટલે દસ સવા દસ કે સાડા દસ સુ સુઈ જાવ ને રોજ ટાઈમે સુઈ જ અને રોજ સવારે ઉ એક ટાઈમ ફિક્સ હોય કે ભલે અડધી પોણી કલાક તો હવે આગળ પાછળ થઈ જાય પણ એમ ઉઠવાનો સુવાનો ટાઈમ ફિક્સ હોય ને તો ઈ ઊંઘ આપડી છે ને બહુ ક્વોલિટી વાળી એું કહેવાય એમ એની એની આપણને જે આપડણે કાર્ય કરીય ને કઈ પણ બીજે દિવસે ઓફિસ વાળા હોય તો ઓફિસ માં જે કાર્ય કરવાનું હોય એમાં ઈ લોકોને બહમ એનર્જી મળે કારણ કે ઈ લોકો ન શરીર એકદમ રિલેક્સ થઈ ગયું હોય છે અને શરીર ની સાથે મન બી શાંત થઈ જાય કારણ કે ઊંઘ એ લોકોએ ક્વોલિટી વાળી લીધી હોય ને એટલે જો આ રૂટીન ઉપર આપડણે કરીએ ને મહેનત તો થોડોક ટાઈમ લાગે આપને આખરું કારણ કે આપણને એવું ના હોય ને કે આપણે ડિસિપ્લન આપણેે આવું સ્કૂલમાં ટાઈમ ટેબલ જોયું હોય ઓફિસ ના શિડ્યુલ પ્રમાણે પણ એમ ક્યારેક કેમ થાય ઘરમાં સુવા માટે બી ટાઈમ ટેબલ પણ જો એક વાર આવું ટાઈમ ટેબલ બનાવ્યુંને એને ફોલો કરવા માંડ્યા હોય ને તો આપણને બહુ જ ફાયદો થાય છે શારીરિક માનસિક અને સોશિયલ પણ ખરો કારણ કે આપડણે જો ચીડાયેલા રહીયએ અને વ્યવસ્થિત આપડું ફોકસ ના હોય તો સામે વાળા જે હોય ફ્રેન્ડસ હોય કે કલીગો હોય ઓફસમાં ઈ લોકો બી એમ ઈ લોકો થોડું આપડું સમજવાના ઈ લોકો બીજ આપડે થી આમ દૂર દૂર ને રતો ને કતો તો બહુ ચીડા છે આમ ખાય છે ઓછું થઈ જાય છે તમે શું કહો છો એ માટે
હા બરાબર છે અને હું તો એમ કહું છું કે તમે આજે નાહવાની ને બ્રશ કરવાની વાત કરીને એ પણ એકદમ બરાબર છે મોટા ભાગના લોકો આમનામાં સવા જતા રહે પણ મને નાનપણથી મારા બાાય શીખવાડે એ લોકો તમે નાવા જાાવ ને ત્યારે એકદમ અ અ સુવા જાવ ત્યારે રાત્રે નાહીને બ્રશ કરીને સુવાનું કારણ કે ઈ આપ આપડી હેલ્થ માટે પણ એકદમ સારું છે તમે નાવા જાઓ એ પ્રમાણે ઉનાળો હોય તો ઠંડા પાણી થી ના શિયાળો હોય તો ગરમ પાણીથી નાવ એનાથી તમારું બોડી એકદમ રિલેક્સ થઈ જાય અને તમારે જે ઊંઘ લાવવા માટેના જે હોર્મોન છે ને વધારે પ્રમાણમાં ને સારી રીતે રિલીઝ થાય જેથી તમને સરસ ઊંઘ આવી જાય ઊંઘની ગુણવત્તા સુધરે છે નાવાથી એકદમ બોડી રિલેક્સ થઈ જાય અને રા અરે આપણું આખી રાત આપણું મો બંધ રહે એના કારણે મોઢામાં ઘણા કીટાણુ પણ ન થતા હોય એટલે રાત્રે બી તમે બ્રશ કરીને સૂવો ને તો એ તમારે ઓરલ હાઈજીન મોઢાનું જે ખાઈ માટે છે એ પણ જરૂરી છે એટલે નાવું અને બ્રશ કરવું આ સુતા પેલા તો હું રોજ રાત્રે કરું જ છું અને આપડે આપણા બાળકોને ભી શણ અ શીખવાડવું જોઈએ પ્લસ હું તો એમ પણ ક છું કે રોજ સુતા પહેલા પ્રાણાયામ પણ કરવો જોઈએ ઊંડા શ્વાસ લેવા જોઈએ મગજને શાંત કરવું જોઈએ તમારે એ વિચારવાનું કે બીજા દિવસે મારે શું શું કરવાનું છે એ હું કેવી રીતે કરીશ તમારે ખાલી માનસિક રીતે બીજા દિવસ માટે તૈયાર થવાનું કે આ કામ હું આટલા વાગ્યા સુધીમાં પતાવીશ આ કામ મારે કરવું કાલે કે ન કરવું બધી વસ્તુઓ તૈયાર રાખવી તો આવું તમે કરો તો તમારે બીજે દિવસે પણ તમારી તબિયત સારી રે તમારો મગજ તૈયાર રહે તમે નિર્ણયો સારી રીતે રહી શકો તમારો સ્વભાવ આમ ચીડચીડો ન થઈ જાય અને બીજા દિવસ ની બ તૈયારી આપડે રાત્રે કરેલી હોય એટલે તકલીફ ના પડે એટલે તમારી આ વાત એકદમ સાચી છે શેડ્યુલ બનાવવું જ જોઈએ રાત્રે સુવા માટેનું અને બધ આપડે બીજાને પણ કેવું જોઈ કે તમે પણ આવું કરો એનાથી ઘણો ફાયદો થાય છે બરાબર છે હવે મારે છે ને રસોઈ બનાવવા જવાની છે ને એટલે હું તમને પછી ફોન કરીશ ઓકે
હા સારું ચલો આવજો
આવજો